હાલો.
હા અવાજ આવે છે?
હ આવે આવે આવે, પહી જો પહિ માર મા નેટ ટોક આવતું લાગે એટલે ની સંભળાતું હતું.
હા હ.
હા તો હું કેતા તા.
એમ કરીને કે અત્યારે ઘરે જાય છે વ્યક્તિ. આટલા લેટ? આઠ વાગે ની બસ મળશે એમ કીધું મને.
ઓ ખર કામ.
હા એમ એટલે હવે જો નામ ની આવ્યા લિસ્ટમાં આપણા માંથી કોઈ બી એક બે જણ ના તો પછી ખોતું ના લગાડતા.
હા એમાં કઈક ખોતું નહી લગાડવાનું આવે કેમકે એ તો ચાન્સ પર આધાર નસીબ પર આધાર
એક નસીબ પર હતા. કેમકે એણે એ બહુ પ્રયત્ન કર્યા છે બધાને લીચવાનો. આપણી સાથે એને બધાને લઈ જવાનો બહુ પ્રયત્ન કર્યો. અત્યારે સાડા પાંચ સાત વાગ્યા સુધી જેવી એટ રોકાઈને બધું કામ કર્યું, કાલ.
આપડી લેંગ્વેજ બોલી શકે છે.
હા તો આપણી લેંગ્વેજમાં જ કેમ? એ સાત વાગ્યા સુધી એને કામ કર્યું એટલે જો હવે નામ નહી નીકળ્યા એને કોઈ કઈ કેતું ના.
હ તો એનો અમે શું કેવાના બીશે તો.
એમની એટલે બીજા માળા ખરા કે ને પાછા એક બીજાને પેલું કેવા વાળા. કે આણે આવું કર્યું એ લોકો ના બધા દોસ્તા દોસ્તાન ઉપર કરી લઈ ગયા અમારું નહીં કર્યું એમ પા કહેવા વાળ હંભડાવે કે નહીં એકબીજાને. એટલે તેવ હ એટલે. આજનું વાતાવરણ કેવું છે તારા બાજુ?
ખબર નહી મેં તો અંદર બેહેલો છું. મારી મમ્મી એને એમ બહાર ઊંઘે ને તા ઝૂપડું કાઈ. પાડેલું છે પેલા મને તો ઘર બનાવે તો બાર હું ગ પડે કેનેવું
અ એવું છે કેટલે કેટલા ટાઈમથી અઘેર બનાવી દીનો?
એટલે અમુક કઈ ક ચાલે ને અમુ ક નઈ ચલે હ બનાવી જ કરડેલ તોછ એ એ રિયા કરે એમ ભી એ લોકો ક કે હવે બાર હું ગયું કે ને અંદર હું ની આવે એલે તો અહીંયા જ એ લોકો હુંગે.
એટલે ઘેર બની ગયેલું?
બાકી હતી તો પાણી હોતી.
પાયા હુદિ રે એ તો મને ખબર મુરત લાખે ને તા એક વ્યક્તિ રેઅજ એક વ્યક
હમ.
અ ધર નુ મુરટ લાખે તો, અમારુ હો મુરટ લાખેલુ ત્યારે માર દાદો રેતો તા માર દાદો એખલો જ પાછો બીજો કોઈ ની રેય અમે રેવા જાતા મેં કીધેલું માર દાદાને કે આપળે બે રેએ પણ માર દાદા એ મને ના પરલી માર મમ્મી વન બધાં ના પાળે કેની દાદા નેજ તા રેવા દે એટલે મુરટ લાખે તા એક વ્યક્તિ રેય એટલે કોઈ તા મુરત લાખે ને તા આવું કઈક કરી ની જાય એમ
એ તો ખબર ની પણ અવે જએ એવું કીધું ખરું
હા તેજ ને તા જેમ જે મેન મુરેત નું પેલું અશે ને પિલર તા રે એ મને ખબર.
હમ્મ, પેલી માટલી મુકેલી રેય તા ઉંઘે એમ.
કેલી રેય તા રેય કેમ કે માટલીમાં કોઈએ આમ તેમ દેખાય ની કરી જાય.
હા એ જ.
કોઈ વ્યક્તિ ત્યાં હુંટલુ ઓય તો રાતના કોઈ અ દેખાય ની કરી જાય એમ કરીને.
હમ્મ અમ્મ બરાબર.
હા એટલે.
હું કેય જંમાનુ બનાય ક્યાળુ કે રસ, બને ત્યારે એ બને તેરે બોલાવાના વાસ્તુ માં.
એવ હમ હા તો કઈ ની તારે છે ને ડેપો સુધી લેવા આવા પડશે બધા ને.
અ તમારે ધરમપુર ની બસ પકળી ને આવી રેવાનું મેં વાકલ લેવા આવી જવા.
વાકલ?
હ ધરમપુર ની બસ પકળીને ધરમપુરની બસ પકળીને તારે ભૂમિકાને, દેવલા એ વાંકલ હુધી ઉતરી પડાન, લેવા આવી રેવા અમે.
વાકલ હુધી એટલે તું વાકલ લેવા આવહે બધા ને.
હા.
હારું વાસ્તુમાં બોલાવાની એટલે, કૈય હાજ હા રસોઈ હારી બનાવ જે હા કે જમવામાં.
એ રસોઈ તો અવે ખબર ની હું બનાવે તે અજુ તો વાર સે અજુ તો બંનહે દિવાળી પહે પસી કદાચ આવ કા વરહે એટલે આપળે તો અત્યારે તો જે ઓસુ વાત હો થત્યારે તો કટ્ટી થય જાહે એવું લાગતું સે.
નય પણ ભૂલી ની જવાનું ને.
હા તે ટો ની ભુલાય વરી.
હમ્મ.
આટલી મસ્તી કરી હોય ને કા બોલાવાનું વાત કરે હમણાં હુધી મે આઈ ટી આઈ વાળા ને બધાને અજુ તો યાદ કર્યા કરું, ટો તમને બોલાવાનો છે કે મેં.
તે તો ની બુલાય ને હારા ત્રણ વરસ સાથે એટલે તોન ની બેજ વરસ કેવાય જો કે ફર્સ્ટ યર માં તો કોએ કઈ મુલાકાત ની થેલી, સેકેન્ડ માં થેય આપળી.
ફર્સ્ટમાં તો તમે એ બી માં જ હતા મેં ડાયરેક્ટ ડી માં હતો ને એટલે.
હા પછી સેકેન્ડ માં તે મેં છૂટો પળી ગ્યો કે ની
એટલે મેં આવી જાતે પણ મેં હું મારે ઓફર લેટર વાળુ ને એ બધા ધતિંગ આવી ગેલા હતા ઈંગ્લિશ મીડિયમ નું ગુજરાતી તે ગુજરાતી નુ ઇંગ્લિશ થે ગેલું હતુ ને એ બધું તેમાં ડીમા શેલે લખેલું. કેમ કે છેલ્લા આવે તો પહી, છેલ્લે આવે તો એ લોકોને ડી માં જ નાખે.
ડી માં જ નાખે એટલે. તે જ ને. ને સેકન્ડમાં સબ્જેકટો તેમ-તેમ, પણ આ છે ને અટક પ્રમાણે ને એવું થયું. એટલે સેક, સેકન્ડ સેમમાં તો ની, સેકેન્ડમાં તો બધુ હારૂ સાથે જ હતા. થર્ડ સેમમાં સાથે જ થઈ ગયા અમે. આ ચોથા સેમમાં અમે જીરીક છૂટા પડી ગયા.
અમે તો થર્ડ સેમમા ભૌમિક ને હા, ભૌમિક ને ડેવલાં હાથ થી સે. થર્ડ થી ફોરમાં. ફોર થી આ ફાઈવમાં બી હાથે જ છે.
કેમ થર્ડ સેમમાં તો ની હોઈ છું. થર્ડ સેમમાં અમે સી-ડીવિઝનમાં હતાં.
હા તમે બી માં હતા. ભૌમિકને એમ કરીને યાદ હોય તો.
યાદ હોય ને તો અમે સે ને પહેલા થર્ડ સેમમાં મેં, ભૌમિક, ને દેવ અમે એ-ડિવિઝનમાં હતા. પછી અમે નામ પહેલું કરાવેલું. ખબર સબ્જેક્ટ ચેન્જ કરાવેલો?
હા તો તેજ કેમ. પછી તો બધા બી માં આવેલા, એમ તો કેમ.
કોર્પોરેટ ઇંગ્લિશ લીધેલું, ને અમે બી માં આવેલા. કે સી પી સરે બે બે દિવસ કે સી પી સર ના નીચે ભણેલા. પછી અમને છે ને ઈકોનોમિક, ની કોર્પોરેટ ઇંગ્લિશવાળા ને, ને ઇકોનોમિકસાવાળાને છૂટા કરેલા બધા સબ્જેક્ટ પ્રમાણે, એટલે અમે સી માં ગયેલાં.
કોણ-કોણ?
મેં, ભૌમિક ને દેવ. અમારો રોલ નંબર પણ, ભૌમિક નો એકાવન દેવનો બાવ વન, ને મારા ત્રેપન, અમ બસો ને ત્રેપન. અમારા ત્રણ નો સેમ રોલ નંબર આવેલો. અમને સી માં મુકેલાહ નમ્રતા મેમ અમારુ એકાઉન્ટ લેતા. નમ્રતા મેમ ને સુરભી મેમ.
હા તો ત્યારે મેં બી સીમાં જો મેં સ થર્ડ બી સેમમાં સી માં જ હતો. પછી ચેન્જ કરેલા ખબર? ત્યારે મેં બી માં જાય લાગેલો.
તું બી માં છે. તેજ ઇકોનોમિક્સ વાળાને બી માં લઈ ગયેલા. અમે કોર્પોરેટ ઇંગ્લિશ વાળા હતા. એટલે અમે સી માં જ રહેલા. ને અમે તણ હાથે રહેલા. એમ. કન્ટિન્યુ નંબરમાં. પછી ફોર માં પાછું, સબજેક્ટ સરખા રહ્યા. પણ મે સી માં નીકળી ગયા, ને ભૌમિક પણ બી માં આવ્યા, ભૌમિક ને દેવ. એમ. એટલે સેમ ફોર માં પછી તે અમે છૂટા પડી ગયા ને તમે પાછા હાથે ગયા ત્રણ.
હા.
હમ્મ. એટલેે સેમ ફ ફોરમાં તમારી ફ્રેન્ડશીપ ક્લોઝ થઈ ગઈ. પછી ફાઈમાં પાછા બધા હાથે થઇ ગયા.
હા.
એમ. અને સિક્સમાં સિક્સ માં હુ થયું?
સિક્સમાં બી હાથે જ થાવું રે, કઈ વધારે અલગ નીં થાહે. કેમ કે સબજેકટ હરખા જ આવે ને.
સરખા જ આવહે એટલે. એસાઈમેન્ટ લઈખો.
ના રે અસાનમેન્ટ મેં લયખો. અસાઈમેન્ટનુ તો કાંઈ અસાઇમેન્ટ તો ભી ની લઈખો મળે.
મેં છે ને તે એસાઇમેન્ટ, મેં એસાનમેન્ટમાં ટાટા કંપનીના શેર લેઈ લીધા છે બધા. મેં છે ને કેટલું ડિબેન્ચર, કેટલું શેર હોલ્ડર એ કેટલા રોકાણ કરેલું હું છે બધું ને અત્યારે મારા ખ્યાલથી આજનું કરંટ જોમ ને, બે મહિનાનું. ટાટા કંપનીનું પેલું બેલેન્સ શીટ તો માઈનસ. મા જાતી છે પ્રેસર ડાઉન જેવું બતાવતું મને એનો ગ્રાફ.
હરખું કરતી રે.
એમ ની એટલે અ જે પેલું જુએ ને મની કંટ્રોલ પર આપણે. તો એનો રેશિયો થોડોક ડાઉન બતાવતો છે. હવે ખબર ની, હવે પાછું મેં જોમ ને. તો પરફેક્ટ ખબર પડે. પાછુ એમાં છે ને શું થાય, જો ઓફથી લઈને શેર એના. તો એ લોકો છે ને ગ્રાફમાં અમુક પેલું ડિસ્ટન્સમાં બતાવી દે. એટલે ગ્રાફમાં હમજ ની પડે. શેરહોલ્ડરને એના શેરનો જે ભાવ છે એ બે જો કંપ કમપેરીઝન કરવાને, ત્યારે ખબર પડહે કે અપ છે કે ડાઉન છે તેમાં પાછું. ને એસાઈમેન્ટમા આ જો એસાઈનમેન્ટ લખહે ને, તો નમ્રતા મેમ બધાનું પેલું ચેક કરહે. કેમ કે આ અસાઇમેન્ટ લખવા વાળુ બઉ ઓછા છે. એટલે આજે બો ઓછા છે. એટલે છે ને, બધાએ અલગ-અલગ કંપની લેવી પડહે. એટલે ગ્રુપમાં પહેલાં ડિસ્કસ કરવા પડહે, કે કોણ કઈ-કઈ બે કંપની લેતું છે તે. ને તેની ઓપોઝિટ કંપની બીજાએ લેવા પડહે. ભૂમિકા હાથે અત્યારે વાત થઇ. ભૂમિ કે રિલાયન્સની જોવાની વાત કયરી છે. મે ટાટા ના જોયા. હવે બીજે જોમ. બહારની પણ લેવાય આપણાથી. યુએસએની પણ બતાવતા છે એની અંદર.
હમ.
બે બ્રધર્સની બિર બિરલાસની છે બતાવતા. પછી આપણે સ્વિગીની પણ બતાવે. સ્વિગીના પણ શેર. સ્વિગી ચોથા નંબર પર છે અત્યારે. હા, સ્વિગી ચોથા નંબર પર છે ઇન્ડિયામાં.
બો અગાડી તો તો.
હા, સ્વિગી ચોથા નંબર પર છે, મેં અત્યારે જ જોયું. એટલે કોઈ બી લેવાય આપણાથી.
હમ હમ.
હમ હમ.
એફઆઈવાળા તો હમણાં જ જેવા આવ્યા છે. પણ એવી એક્ઝામ તો આવી જાહે વિચાર કર. તો થઇ જાહે. આટલી જલ્દી એક્ઝામ એમ?
કાલે અમે હાથે આવેલા ને બે જણા એફઆઈવાળા.
હા.
તે લોકોને બરાબર અમે લાગેલા, ભૂમિકા હાથે બે જણા. એ લોકને બિયાડ વાલા કિલા આમ થાયે, એમ થાયે, તમે ચાલુ કર્યું છે કંઈને? અત્યારે જુઓ ને એક્ઝામ આવી જાય નવરાત્રી પર ને, એમ કરીને ગણપતિ પતે ને એક્ઝામ ચાલુ, ગણપતિ પતે ને એક્ઝામ ચાલુ, ઇન્ટરનલ પછી એક એક્સટર્નલ ને એમ કેવા ને એમ કરીને, એ લોક તો પેહલા એને પહેલાં દાડ તમે બરોબર બેહાડવા લાગલા, એમ કા ને
હમ
હમ આજે વરહાદ પડવાની સંભાવના છે, થોડોક
આવવો જોઈએ હારા, કેમકે બોવ ગરમી લાગી.
હા, પવન બોવ જોરમાં ફૂંકઈ ને પેલું બ્લેક દેખાય વાદળ એટલે હા, બ્લેક વધારે, એટલે
આ.. હ..
હમ્મ હું ચાલે સે બીજું?
બીછું કઈ નઈ, મેં હમણા દાખલો ઉતારતા હશે પેલા એ મોકલો તો મળે નહીં પણ હવે.
હ.. તો હા ના બેઝ પર દાખલો ઉતર્યો તો
હવે એને હવે એઈલોય ફોન કરે હાર અ ડર જેવો.
હા, તે મારા પર ફોન આવતા હશે હદધર ના એટલે મને લાગે એ સમજેલ જ છે.
હ ચાલ નઈ કરી લઈએ આપડે, પછી એને કરું મે
હા.. હા
ઈ પહાડરા ને જ કરું ને આપડે વાત કરીએ ને, પછી એને તો કરું
હા, તે જ ને આપણેે, તો હવે કોલેજ પર મલીએ.
તે વાત કરી જરા હું કોલેજ પર મળીયે, હમણાં કઠી જાય પહો મેં કરું, હે.
એ ઉભી રે નેલી અત, તો કાલે હવે આપડે સવારે વાત કરીએ ને વધારે કેમ કે હવે મારી ઘરે છે ને, મેં સામે થી તને કેવા બસ મેં સામે થી તને ફોન કર્યા કેમ કે, અત્યારે છે ને અમારી ઘરે રસોઈ ને બધું બની ગયેલું છે. એટલે ચાલુ છે, રોટલા શેકાતા છે. એટલે જમવાની તૈયારી થઇ ગઈ એટલે કીધું.
હા, ચાલ જમી લે-જમી લે, હાર ચલ, હા
સાદો કોલ કર
હા
અચ્છા